હલો!
હા હું કેય
કઈ ની હું કરે
હમ્મ હારુ કઈ લઈ મારા હારું કઈ લાઈવી કે ની
હમ્મ હમ્મ . એકલી એકલી ખાયા કરે ખાદરી બો એટલે એકલી એકલી ખાયા કરે.
હતા.
હાતા. તમારા આજે કેટલા લેક્ચર ચાયલા?
ત્રણ.
તો હું કેય મને મોકલજે હલો
હામા
અ હું કેય એકાઉન્ટમાં.
હમ્મ
એવું કર તેમાં.
હમ્મ
હમ્મ બી ઈ સી ને ફોટો પાડેલો ને તેને પછી એને બધો મોકલ જે?
હ હારું.
હમ્મ એમ તો અમાર માટે કે પેલો કેસીપી સર કઈ કરાવેજ નહી પછી
આ હમ્મ
મન તો હમજ જ ની પડે મન તને મોકલ યોને છેલ્લું પાનું છેલ્લું પાનુ મોકલા ને મેં તને મ તો કેસીપી કરાવ તો મને ક કરવાની જ ની મલે મેતો તો આલુ તમને કરાવી તે તો તમાર કોણ લે
નર્મદા
હા તો ઠીકર આમ તો નર્મદા હારું ભણાવે હાચે
હમ્મ
હ હું કરે
ખાઘી છે
હમ્મ ખાઈ લે ખાઈ લે પછ રોટલા નુ બનાવે કોણ ત મમ્મી બનાવી કોને
મમ્મી બનાવ બાકી બનાવતી સાજે અઠવાડમાં જાયને બનાય બનાવવાગર જ અઠવાડામાંગલા પણ હા
તિલો કાં ગયો
એવું કઈ
ઓ હાભે રમતા રમતા ખા યા કરે
એમ કેજે જે ફરવાનું ને ઓછું કરે ગમે ત્યાં જાયા કરે જો પડે એને બીકલો ઘેરેજ એટલે ગમે તાં જાઆ કરે.
એ તો મેં ઘેરે ની રેમ એટલે. બાકી ચુપચાપ ઘેરે બેહી રેય.
મા મમ્મી ને કેજે ની.
હમ્મ હમ્મ.
કઈ કેહે ની એમ કે ની.
કહે તો બી ની હમજે.
હમ્મ તેજ ને થાય તો બી કઈ હમજે ની એતો.
હમ્મ.
બ.
પહી વિશા એ હું કીધું.
કઈ નહિ તે હું કહેવાની. હવે તો ધ્રુવ ને વિશ્વા બાજવા લાગેલા હતા.
હાં?
હું હું કહે પહી.
હમ્મ.
બાજવા લાગેલા હતા એમ ધ્રુવને વિશ્વા.
કેમ?
તેજ ને ધ્રુવ કે તું કોની હાથે વાત કરે જ એમ કે. વિશ્વા કે મેં તો કઈરી જ ની એમ કે. હ તેની કરે કોઈની હાથે વાત.
કેમ?
હમ્મ એમ જ હવે તો વિશ્વાસ સેટિંગ એવુ જાય કે ની એટલે.
હમ્મ હમ્મ. કાલ તો મારા પપ્પા કે કી મને નંબર આપો કે મેં એનો . બધા વાત કરોને વાત કરોને.
હ.
હમણાં આવતા આવતા તારો જ ફોન આવી ગીયો.
હ.
મેં કીધું સોમવારે તો મેં આવવાની જ છે તું મળી લેજે ને.
હમ્મ મેં હું કહુ.
હા જાણે કે નીચે જ આવો તમે જાણે એમ કે. .
ખેરગામ તુ આવાની છે. તાર પપ્પા હાથે જ આવે કે ની ખેરગામ તુ તારો જાતી નો દાખલો કાઢવાની તે તો તારા પપ્પા હાથે જ આવે કે ની.
હા પપ્પા મમ્મી બનેવું.
હમ્મ અને ત્યારે મન લેવું ને વળી.
તારી વારી હે.
ઓય હલો.
હા બોલ.
હલો જો કાલે આટ એઓમાં ભ ભરી દે તો કઈ ની ને.
ની ખબર હવે તે.
કે ભાઈ લાઇસન્સ કઢાવા જાવાના હોય ત્યારે જ ભરવાનું.
એ મે તો ની ભરેલું હવે હું કેવું કાય એવુજ હોય વરી.
કહી નિકળે હું કે આદિવાળું પહી દરા હમણાં ચાલશે ને ગુલાબ ડોક્ટર પાહે થી પેલું કઢાઈ લેમ પેલું કાઢી તે તેમાં બધું કરાવી લેમ હેને.
તેબી છે ને તરત જ કાઢજે. મેં તો એવું કીધું કે હમણાં નું મેડિકલ સર્ટિફિકેટ લાવવાનું તો હું કરવાનુ.
એટલે ત્યારે તરત જ કહેવા પડહે ત્યારે જાય ત્યારે તે દિવસે.
મેડિકલ સર્ટિફિકેટ હો વરી તો
પહેલુ પેલું તબીબી વાળું આયપુ તે હું કરવાનું તો
અ તેજ ને મેડિકલ સર્ટિફિકેટ. એમાં ડોક્ટર
હા હું
એજ ગુલાબ ડોક્ટર પાહે લખાવાનુ.
હમ. હમ્મ તો હમણાં લખાવી લેજો ને પછી તારીખ આપડે આપડે હિસાબ થી લખી જવાની વરી.
એ ની ખબર હવે એ તો કેવું તે. કારીગર ને લખવાનું શે હું. તારીખ શે કે લખવાની.
જોયલું મેં તો એનુ વાંચેલુ નનેં તો કી ડાયરેક્ટ મૂકી દીધું કાીને ડાયરેક્ટ મૂકી દીધું ચ.
બહાર પણ તો જોવાનું બી જર
કઈ જોવાનુ ની એ તો પછી ડોક્ટર કે જાયા કરે.
તું પેલા કેમ્પમાં જાવની.
હાં સાત દિવસ વાળા હાં.
હમ્મ મે તો લેક્ચર ચાલવાના એટલે ની જાવાની.
લેક્ચર ચાલ્યા જ કરે આપણા તા હ સાત આપણને બધું આપણને બધું હીખવાડે. ને પેલું સર્ટિફિકેટ ગવર્મેન્ટ નુ મળલા કે ની એટલે જાવા જ પડહે.
હમ્મ તે તો ખબર પણ લેક્ચરમાં પહી કઈ
તેનાથી તો બો બધા તૈયાર થઈ ગયા ને મે મેબી બધુ હમજાયું પેલી ડી આર એફ લે તે પેલી હી હેંકી બેન તેનાથી બધુ બો બધું કીધુ.
છેલ્લું વરસ એટલે પછી રહેેવા દીધું.
કંઈ નહિ મેં તો ઓનલાઇન ક્લાસ જાયા કરું એટલે કંઈ નહીં પેલું. આપદા ની પડે જો અમારામાં કેસીપીબી કઈ કરવા નને થિયરી વાળું બી પ્રિન્સિપલ તો લેવા બી નહી આવે. લેચર બીજા બધ જ લઈયા કરે.
કેમ.
હમાં જો થિયરી ભણાવવા એટલું જ બી નણ ભણાવર આવે કે.
તો તે જ ને.
તો ચ ન એ પે પોરસની વાર બી લાગે તો એ તો એ ખા એટલી ખલા નહી આવે.
હમ.
હ કાલે કઈ કેમ છે બીજો.
હા
રક્ત દાન વાળું રક્ત દાન વાળુ
આપડાથી તો થાય નઈ
પચાસ ટકા તો વજન જોઈએ.
ઈ તો મલે નઈ
હમ્મ બાર તેર ટકા લોઈ જોવે.
કપડા માં આઠ નવ ટકા પહી એ તો ટીફિન આપવા ગેલી હે
કોણ કે
તે તો
હ હ
હા
મુકી દીધી
લોકો જ જાને
હા
પૂજા સેવા કરવાના હો
હા
હા એવું કીધું હું
હવે તો કઈ હમળે કઈ કેતા નહી મને પણ હવે એ લોકો જાણ હું કર
તો ફોન કરવાનો જ
હા તો
જવાની એમ કરી
હા એ નાણા આપડે ને છે
એવું કેતું છે કીધેલું કે
હમ્મ કેમ કે
અમરેજ ની કઈ એમ કે, આઈજની એમ કે, એમ કેમ લાગેલ તો ખરી.
એ તો જેનું કઈક જડ્યું હ, તો તેની વલમાં ખાતે.
હમ.
ત્યારે પુષ્વાની તુષા કેમ બોવ.
અચ્છા.
બિન્ડિયા.
સ છે
હે?
હમ.
મેની રમ, મેની રમથી ભૂસવાનું.
હમ, એ કર દિવસ. એટલે કે તું આવું, હું કે નિમ આવે હો, તું બીજા ક્લાસ ને હો, ત પૂછી લે.
હમ.
નેમ એ લોકો તો અલગ-અલગ જ રહી ને
હા.
એ કુપાને, અજુ ને, અંકને, તણ-જણ, અલગ-અલગ જ લ ને.
આઠ હજાર.
એટલે આપડે-આપડે. અરે નહીં, એટલે આપડેથી અલગ-અલગ ર એમ કુપી તોમા હાથે બોલ છે ને. કરે, એમ તોમે બી ભાવ પૂજારે.
ઉપ પણર તમા મારા હ, બોલે જ નહી, હવે પહેલા તો બોલતી હો, હોકે હવે. ખરાબ બી કઈ કે, એમકલો તો બિલકુલ નથી.
એની બોલ ને, આપડે પર ફ્રેન્ડ ની કમી થોડી છે, આપડે આખી કોલેજ બોલે આપણા હ.
તે જ નહી, ત્યારે ફોન કટ કરે જો.
હમ, ચાલ, હા, મળતું. હા.